હાલો.
કેમ છો?
હા મજામાં, તમે કેમ છો?
બસ મજામાં તબિયત ને બધું બરાબર ને?
હા બરાબર તમારે?
બસ એકદમ સરસ. કઈ નઈ આ તો મોસમ એવો છે મસ્ત ચોમાસું છે. એવું વિચારતી હતી કે ગ્રુપમાં ટ્રાવેલ કરીએ પણ પ્રશ્ન મને એવો ઉદભવ્યો કે આપણે સોલો ટ્રાવેલ કે ગ્રુપ ટ્રાવેલ? કયામાં સૌથી વધારે મજા આવે?
હા. વાત તો સાચી છે તમારી.
હા, કેમ કે જુઓ ને મુસાફરી છે એ દરેક વ્યક્તિના જીવનને એક સુંદર અનુભવ છે. તે માત્ર આમ એક જગ્યાએથી બીજી જગ્યા એ જવાનું નામ નથી. પરંતુ નવી જગ્યાઓ, નવી સંસ્કૃતિ, નવા લોકો અને નવા અનુભવો સાથે જોડવાની આપણને તક આપતી હોય છે. આજે ઘણા લોકો છે આમ એકલા ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે જયારે કેટલાક લોકો છે એ ગ્રુપ સાથે ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે. બંનેના આમ પોતાના ફાયદા અને પડકારો છે જ.
હા અને પ્રવાસથી આપણને નવી જગ્યાઓ જોઈ શકીએ છીએ, નવી સંસ્કૃતિ જાણી શકીએ છીએ. અલગ અલગ લોકો સાથે મળી શકીએ છીએ અને નવા અનુભવો પણ મેળવી શકીએ છીએ. તેમજ રોજિંદા જીવનની એકસરખી દિનચર્યામાંથી થોડો વિરામ પણ મળે છે અને આપણા વિચારોને વિસ્તૃત પણ કરી શક કીએ છે અને જો સોલો ટ્રાવેલ કરીએ તો તેમાં વ્યક્તિ પોતે પ્રવાસના બધા નિર્ણયો લે છે કે ક્યાં જવું, ક્યારે જવું ક્યાં રોકાવું, શું જોવું, કેટલો સમય પસાર કરવો. આવા મોટા ભાગના નિર્ણયો વ્યક્તિ પોતે જ લે છે.
હા, એ તમે ઘણી સાચી વાત કીધી અને સોલો ટ્રાવેલ એટલે કે કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈ મિત્ર કે પરિવાર વગર એકલા મુસાફરી કરે. તે પોતે જ સ્થળ પસંદ કરે આયોજને પોતે કરે અને આખી મુસા ફરીની જવાબદારી છે એ પણ પોતે એકલો સંભાળે. છેલ્લે કેટલાક વર્ષોમાં આમ યુવાનોમાં સોલો ટ્રાવેલર નો ટ્રાવેલ ન આમ ટ્રેન્ડ ખુબ વધી રહ્યો છે. અને ગ્રુપ ટ્રાવેલ અ ટ્રાવેલ કહીએ તો કે એટલે આપડ પરિવાર છે, મિત્રો છે સહ ક્મચારીઓ છે અથવા પ્રવાસીના જૂથ સાથે મુસાફરી કરવી. તેમાં દરેક વ્યક્તિ સાથે મળીને આયોજન કરતી હોય છે. પોતાનો જે ખર્ચો છે એ વહેંચતી હોય છે અને સાથે મળીને પ્રવાસનો આનંદ માણતી હોય છે.
હા અને સોલો ટ્રાવેલના કેટલાક ફાયદા પણ છે. કેમ કે સોલો ટ્રાવેલનો સૌથી મોટો ફાયદો છે કે સ્વતંત્રતા તમે તમારી પસંદગી પ્રમાણે કાર્યક્રમ બનાવી શકો છો. અને જો તમને કોઈ સ્થળ ગમે તો ત્યાં વધારે સમય રહી શકો છો અને કોઈ સ્થળ ન ગમે તો આગળ પણ વધી શકાય છે. અને પોતાની જાતને ઓળખવાની તક પણ મળે છે. એકલા પ્રવાસ દરમિયાન વ્યક્તિને પોતાની પસંદ ના પસંદ અને ક્ષમતાઓને સમજવાની તક મળે છે દૈનિક જીવનમાં આપણે પરિવાર મિત્રો અને અન્ય લોકો સાથે સતત રહીએ છીએ પરંતુ એકલા પ્રવાસ દરમિયાન આપણે પોતાની સાથે વધુ સમય પસાર કરતા હોઈએ છીએ આ આત્મચિંતન આત્મચિંતન માટે ઉપયોગી બને છે. અને પ્રવાસ દરમિયાન નાની મોટી જવાબદારીઓ પોતે સંભાળવી પડે છે જેમ કે સમયનું આયોજન કરવું તો શોધવો જરૂરી વસ્તુઓનું આયોજન પોતાના કાર્યક્રમ નું સંચાલન આથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વિકસે છે અને સોલો ટ્રાવેલમાં ઘણા નિર્ણયો પોતે લેવા પડે છે આથી નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને સોલો ટ્રાવેલને આપણને સંપૂર્ણ રીતે સ્વતંત્રતા મળતી હોય છે. એકલા મુસાફરી અ મુસાફરીમાં આપણેે કોઈના મત ના મત પર આ આપણેે આધાર રાખવો નથી પડતો ક્યાં જવું કેટલા સમય રોકાવો શું કરવું આ બધા નિર્ણયો આપણે જાતે લઈ શકીએ છીએ. અને આપણા આત્મવિશ્વાસ માં પણ ઘણો વધારો થતો હોય છે. કે એકલા મુસાફરી દરમિયાન વ્યક્તિ ઘણી સમસ્યાઓને એકલો સામનો કરતો હોય છે. અને એનો અમુક વાર ઉકેલ પણ શોધી લેતો હોય છે. એના કારણે આપડામાં આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં અને શ્લંબન વધતું હોય છે. વ્યસ્ત જીવનમાં આપણે પોતાની સાથે સમય વિતાવી શકતા નથી. સોલો ટ્રાવેલ વ્યક્તિને પોતાના વિચારો સપનાઓ અને જીવન વિશે શાંતિથી વિચારવાની તક આપતા હોય છે. અને એકલા મુસાફરી કરનારાને લોકો ઘણી વાર આમ નવા મિત્રો બનતા હોય છે અને વિવિધ સંસ્કૃતિઓને નજીક થી ઓળખવાનો એમને એક ચાન્સ મળતો હોય છે.
હા અને સોલો ટ્રાવેલ જેટલો રોમાંચક છે એટલો જવાબદારી ભર્યો પણ છે. એકલા પ્રવાસ દરમિયાન વ્યક્તિ પોતાની સલામતીનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને અજાણી જગ્યાએ વિશ્વસનીય વહન પસંદ કરવું જોઈએ જરૂરી સમ જરૂરી સંપર્કો સાચવી રાખવા જોઈએ. પોતાની મુસાફરીની માહિતી વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ. અને રાત્રે અજાણ્યા અને એકાંત વિસ. સ્તારમાં જવાનું ટાળવું જોઈએ. અને આપણે ગ્રુપમાં ખર્ચ વહે વહેંચી શકાય છે પરંતુ. એકલા પ્રવાસમાં હોટેલ. પરિવહન વગેરેનો સંપૂર્ણ ખર્ચ પોતે કરવો પડે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. પણ આપડે જોઈએ ને તો ગ્રુપ ટ્રાવેલમાં પણ ઘણી મજા છે. આપણે મિત્રો અને પરિવાર સાથે મુસાફરીમાં હાસ્ય વાતો. હાસ્ય વાતો અને યાદો વધુ બનતી હોય છે સાથે મળીને જે કરે અ સાથે મળીને કરેલો જે પ્રવાસ છે. એ આપણને જીવનભર યાદ રહેતો હોય છે. અને જૂથમાં મુસાફરી કરવાથી મુશ્કેલી ના સમયે એકબીજાની મદદ મળી રે છે. તેથી પ્રવાસ વધુ સુરક્ષિત બનતો હોય છે. ટલ વાહનો અને અન્ય ખર્ચ છે. એ બધામાં વેંચાઈ જાય છે અને જેના કારણે. પ્રવાસ વધુ આર્થિક બનતો હોય છે. એટલે આયોજન અને બુ આયોજન બુકિંગ અને અન્ય કામો.. બધા મળીને કરતા હોય છે તેથી એક વ્યક્તિ પર ભાર પણ ઓછો.. થતો રેતો હોય છે એટલે આવા બધા ફાયદા પણ થતા હોય છે ગૃપ ટ્રાવેલિંગમાં.. પણ તમે જુઓ તો ગ્રુપ ટ્રાવેલિંગ ના અમુક નુકસાન પણ છે. તો એ દરેક ની પસંદ છે. એ અલગ અલગ હોય તો એના કારણે મતભેદ ઉભો થતો હોય છે પોતાની.. ઈચ્છા મુજબ દરેક જગ્યા એ આપણેે જઈ શકતા નથી. સમય નું આયોજન બધાને આધારે કરવું પડતું હોય છે. અને કેટલાક લોકોને સ્વતંત્રતાનો અભાવ પણ લાગતો હોય છે. અને સોલો ટ્રાવેલ વ્યક્તિને આમ વધુ સ્વતંત્રતા.. જવાબદાર અને આત્મવિશ્વાસી બનાવતી હોય છે જય્યારે ગૃપ ટ્રાવેલ છે એ. ટીમ વર્ક સહાય. સહકાર ધીરજ અને સંબંધો છે એ મજબૂત બનાવવામાં મદદ કરતી હોય છે. એટલે બંને મુસાફરી વ્યક્તિગત વિકાસમાં અલગ રીતે આપડે ઉપયોગી છે.
હા, અને વિદ્યાર્થીઓ માટે ગ્રુપ ટ્રાવેલ ખાસ મહત્ત્વ ધરાવે છે. અ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તેઓ.. ઐતિહાસિક સ્થળો જોઈ શકે છે. મ્યુઝિમ મ્યુઝિયમ ની મુલાકાત લઈ શકે છે પ્રકૃતિને.. નજીકથી જોઈ શકે છે નવી માહિતી મેળવી શકે છે. અને ટીમવર્ક પણ શીખી શકે છે. આમ પુસ્તકમાં વાંચેલી બાબતને પોતાની આંખે જોવાનો અનુભવ અલગ જ હોય છે. અને પ્રવાસમાંથી.. કે કેટલાક જીવનના પાઠ પણ શીખવા મળે છે. પ્રવાસ આપણને માત્ર સ્થળો નથી બતાવતો. જીવન જીવવાની ઘણી બાબતો.. પણ શીખવે છે જેમકે સારો પ્રવાસ સારા આયોજનથી જ.. શરૂ થાય છે. અને ટ્રેન બસ અથવા ફ્લાઇટનો સમય આપણને.. સમયનું મહત્વ પણ શીખવે છે. પ્રવાસ દરમિયાન હંમેશા બધું આપણા આયોજન પ્રમાણે થાય. તેવું જરૂરી નથી તેથી પરિસ્થિતિ પ્રમાણે.. બદલાવ સ્વીકારવો પણ પડે છે. અને મુસાફરીમાં રાહ જોવી, ભીડનો સામનો કરવો.. વગેરે ધીરજ પણ શીખવે છે, અને ગ્રુપ ટ્રાવેલમાં એકબીજાની મદદ કરવી. પડે છે તેથી સહકાર પણ શીખી શકાય છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મુસાફરી દરમિયાન આપડે. અમુક ધ્યાન પણ રાખવા જેવી બાબતો છે કે આપણે પ્રવાસ નું આયોજન.. પહેલેથી કરવું જોઈએ, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જોઈએ આપડી.. સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. સ્થાનિક સંસ્કૃતિ અને ત્યાંના જે નિયમો છે. તો આપડે એનો આદર કરવો જોઈએ. આપડા ખર્ચ નું આપડે યોગ્ય આયોજન કરવું જોઈએ અને સ્વાસ્થ્ય અને... સમય નું પણ આપણે ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
હા, અને સોલો ટ્રાવેલ આપણને પોતાની જાત સાથે સમય.. પસાર કરવાનું અને સ્વતંત્ર બનાવવાનું શીખવે છે. અને ગ્રુપ ટ્રાવેલ આપણને સાથે મળીને જીવવાનું સહકાર આપવાનું.. અને સંબંધોને મહત્ત્વ આપવાનું શીખવે છે. આમ અ એક આપણને પોતાની સાથે જોડે છે, જયારે બીજા આપણને લો લોકો સાથે જોડે છે. આથી કયો અ પ્રવાસ શ્રેષ્ઠ છે એ કે તા એવું કહેવું વધુ યોગ્ય છે, કે દરેશ દરેક પ્રવાસ આપણને કંઈક નવું શીખવે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને મુસાફરી આપણને પુસ્તકો થી બહારનું પણ શિક્ષણ આપતી હોય છે. તે નવી ભાષા, નવી સંસ્કૃતિ, નવી જીવનશૈલી અને વિવિધ લોકો વિશે શીખવે શીખવ હોય છે મુસાફરી આપણો દ્રષ્ટિકોણ છે, એને પણ વિશાળ બને હોય છે અને આપણા જીવનમાં એક નવી ઉર્જા ભરી દેતી હોય છે. એટલે મુસાફરી માત્ર રસ્તાઓ બદલતી નથી પરંતુ વી વિચારો પણ બદલતી હોય છે.
સારું ચલો આપણે પછી વાત કરીએ.
હા વાંધો નહી સારું સારું ચલો.